હલો હલો
હા બોલો
આવે છે ને તમને મારો અવાજ?
હા હા આવે છે.
હા કેમ છો તમે જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો
હા બસ મજા. તો આજનો ટોપિક છે લગ્ન પ્રશન સંગના રીતિ રિવાજો
એવ હા તે જ હા ખબ હા રીતિ રિવાજ બદલાઈ ગયો છે ને હવે તો.
હા અ લગ્ન આમ કેવાય ને કે લગ્ન એ માત્ર બે વ્યક્તિ નું મિલન નથી પરંતુ બે પરિવાર, બે સંસ્કૃતિઓ અને બે જીવનની નવી શરૂઆત છે. એમ
હા નવી શરૂઆત છે.
આપણા ભારત ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. એમ કે દરેક રાજ્ય દરેક સમાજ અને દરેક પરિવાર ના લગ્ન ના રીતિ રિવાજો અલગ- અલગ હોય છે એમ પરંતુ દરેક નો હા પણ દરેક દરેકનો હેતુ એક જ હોય છે. પ્રેમ, વિશ્વાસ, એકતા અને સુખી દાંપત્ય જીવનની શુભ શરૂઆત.
તમારે ઘરે કેવું રહેે છે? રીતિ રિવાજ
અ અમારા ઘરે તો ઈજ ત ઓલે સગાઈ ને ગોળ ધાણા થાય પછી ગણેશ સ્થાપના થાય કોઈ પણ શુભ કાર્ય શરૂઆત ભગવાન ગણેશ જી ના પૂજાથી જ કરવામાં આવે પછી મેંદી નો પ્રસંગ થાય એઈ દિવસે વધ વધુ ના હાથમાં પગ પર સુંદર મહેંદી ની ડિઝાઇન બનાવવામાં આવે છે, પછી પરિવારની મહિલાઓ ગીતો ગાય છે પછી નૃત્ય કરે છે અને આનંદ થી આ પ્રસંગ ઉજવે છે, હમ આજે તો વરરાજાના હાથ પર પણ આપડે જોઈએ કે થોડું મહેંદી લગાડવાની પરંપરા જોવા મળે છે આપણને
હા જોવા મળે છે સંગીત રહેે છે,
હા તે પછી આવે છે હળદર ની વિધિ
હા હવે મહેંદી નો રીત રિવાજ બહુ ચાલે છે, પેલા એટલું નથી જોવાના મળે મહેંદી હવે તો નવીન નવીન રીતે મહેંદી કાઢે છે, છોકરીઓ
હા અને પેલા તો અને પેલા તો કેવું સાવું સિમ્પલ હતું આપણા પ્રસંગે મને હવે તો કેવું કે હવે થીમ રાખવામાં આવી ગઈ છે કે બધાને મહેંદી હોય તો ગ્રીન કલર નું જ પહેરવાનું ને આવી રીતે ડાન્સ કરવાના ગીતો ગાવાના ને બધું કરવાનું પછી હળદી અ હળદી હળદીની
હા પછી હળદર ની વિધિ હોય ત્યારે બધા એમ કે કે યલ્લો પહેરવાનું એવી બધી હોય તો થીમ નું પણ બહુ વધી ગયું છે,
હા થીમ વધી ગયો છે લગ્ન ના દિવસ પણ જે હા જેવું થીંમ હોય ને તેવું બધાને કરું છો એવું કે છે, એ રેડ હોય તો એડ કલર
હમ્મ વર અને વધુ ને હળદર લગ લગાવવામાં આવે છે, હળદર ને શુભ માનવામાં પણ આવે છે એવું કહેવાય છે કે હળદર શરીર ને શુદ્ધ કરે છે, અને ચહેરા પર કુદરતી તેજ લાવે છે,
હા હ હા આ રીત રિવાજો તો આપણી સંસ્કૃતિ ને જાળવી રાખે છે,
હા લગ્ન પહેલા તો ઘણી જગ્યાએ લગ્ન પહેલા તો ઘણી જગ્યાએ ગરબા અને સંગીત સંધ્યા પણ યોજાવામાં આવે છે, તમારી ત અ આવી રીતે ગરબાને સંગીત સંધ્યા આવે છે, યોજાવામાં
હા આવે છે હલ્દી સંગીત ન્યુજ લગન રીતિ રિવાજ હમ્મ યુઝ રે છે કે જામીન આપ શું કે છે રીંગ સેવા છે, રિંગ સેરોમની રાખે છે,
હા અમારે ભી હોય છે,
પત્રિ
હા તમારો અવાજ થોડોક ધીરો આવે છે, તમે થોડોક ફોન નજીક રાખજો ને
હા હા
હા
બાકી આગરગોળો વગેરે ના નીકળે છે અમારી આ
હા અમારી અમારે પણ એમ જ છે લગ્ન પહેલા ઘણી જગ્યા ગરબાક નું ઈ થાય છે પરિવાર અને મિત્રો સાથે મળીને ગીતો ગાવા નૃત્ય કરવા અને ખુશીઓ ખુશીઓ વહેચવાનો આ સુંદર પ્રસંગ હોય છે.
હમ્મ મંડપ માં જ ભી વા વિધિ થાય છે અમારી આ તો
હા હવે આવે છે લગ્ન નો સૌથી મહત્વનો દિવસ કે ભાઈ વરરાજા સુંદરો વસ્ત સ્ત્રો પહેરીને પરિવાર અને મિત્રો સાથે જાન લઈને વધુ ના ઘરે અથવા લગ્ન સ્થળે આવે છે ઢોલ શરણાયન અને સંગીત સાથે જાન નું સ્વાગત કરવામાં પણ આવે છે. છે વધુ પક્ષ દ્વારા વરરાજા નુ તિલક કરીને એને આરતી ઉતારીને સ્વાગત કરવામાં પણ આવે છે.
હા એવું જ કરે છે.
હા ત્યાર બાદ પછી જયમાળા અથવા વરમાળા ની વિધિ થાય છે. વર અને વધુ એકબીજાને ફૂલની માળા પહેરાવે છે આ વિધિ પ્રેમ સામાન્ય અને એકબીજા ના સ્વીકાર નું પ્રતીક છે.
હા તે તો છે જ અમારી યાં તો હમ્મ ઘરમાં તો બુદ્ધિ પારંપરિક રીતિ રિવાજ ગણેશ પૂજા થી મનાવવામાં આવે છે.
હા સૌથી ભાવુક ક્ષણ તો કેવાય ને વિદાય કે દીકરી પોતે પોતાના માતા પિતાનુ ઘર છોડીને નવા જીવનની શરૂઆત કરવા માટે સાસરે જાય છે આ સમયે પરિવાર ના સૌભાગ્ય આંખોમાં ખુશી સાથે આંસુ પણ જોવા મળે છે આપણને.
હા જોવા મળે છે. ના ના મોટી ઇતિહાસ છે પણ ગુરપીયર માં અને પછી થોડીને સાસરામાં જવાનું છે દુઃખ અલગ જ હોય છે.
આ તો ફક્તે એજ છોકરી સમજી શકે છે.
હા. સાસરે પહોંચ્યા પછી વધુ વધુ નું પ્રેમથી સ્વાગત કરવામાં આવે છે. ત્યારબાદ ઘણી મજેદાર રમતો રમાડવામાં પણ આવે છે જેથી નવા દંપતી અને પરિવાર વચ્ચે જે પ્રેમ અને હળવું વાતાવરણ સર્જાય
હા બિલકુલ. અયા પિયર માં પણ રીતી રિવાજ થાય છે તો ત્યાં જઈને પણ રીતિ રિવાજ થાય છે. રીતિ રિવાજ નો લગ્નમાં તો આ તો ખુબ ઘણો મહત્વ છે.
હા હા. અ અને એમ પણ ગુજરાતમાં તો રીતિ રિવાજ નો ખુબ જ મહત્વ ત્વ છે આપણામાં અને અને મને એવું લાગે છે કે રીતિ રિવાજો અ છેક લગી આપડા હોવા જ જોઈએ એમ ઈ આપડા સ અને આપણને વખણાવે છે, હા.
બધા એક સાથે થાય છે બધું પરિવાર બધા ખુશી ખુશી રીતિ રિવાજ કરતા છે એક બધાને બાંધી ને મૂકી છે આ રીતે રિવાજ જોડવી છે પ્રેમ
હા. લગ્ન પ્રસંગ માત્ર વિવિધો નો સમૂહ નથી દરેક રીતિ રિવાજો પાછળ કોઈને કોઈ સુંદર સંદેશ પણ છુપાયેલા હોય છે.
હા સુંદર સંદેશ તો હોય છે.
જો મહેંદી છે ઈ આનંદ અને શુભતા નું પ્રતીક છે.
હા.
પછી હળદર છે ઈ આરોગ્ય અને પવિત્રતાનું પ્રતીક છે.
હા.
પછી વરમાળા હા વરમાળા એક બીજા ના સ્વીકાર નું પ્રતિક છે.
હા એવું છે.
પછી મંગળ ફેરા જવાબદારી અને વિશ્વાસ નું પ્રતીક છે. પછી સબ. ત સપ્તપદી જીવનભરના સાથ નું પ્રતિક છે અને વિદઈ વિદાય નવા જીવનની શરૂઆત નું પ્રતિક છે એમ
હમ્મ.
આજના સમયમાં લગ્નની ઉ. ઉજવણી કરવાની રીતોમાં ઘણા બદલાવ આવ્યો છે હવે તો ડેસ્ટિનેશન વેડિંગ થીમ બેડિંગ અને આધુનિક સજાવટોને ટ્રેન્ડ વધી રહ્યો છે છતાં પણ આપણેે આપડા પરમ
હ
હા છતાં પણ આપડા આપડા પરંપરાગત રીતિ રિવાજો અને સંસ્ સંકૃતિ ને ભૂલવી જોઈએ નહીં
હુ ભૂલવી જોએ નહી એ તો સારું છે. તેમ અમને તો સંત રીતિ રિવાજ તો કરવું જોઈએ.
હા. આપણે લગ્નમાં ફ્રાજલ ખ આપણેે લગ્નમાં ફાજલ ખર્ચ ઓછો કરવો જોઈએ એમ ખોરાક નો બગાડ ટાળવો જોઈએ અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી રીતે લગ્ન ઉજવાનો પ્રયત્ન પણ આપડે કરવો જોઈએ.
હા કરવું જોઈએ ખોટો ખર્ચો કમી કરવો જોઈએ.
હા હવે તો ફોટો શૂટો એ બધું પણ કટ એટલું વધી ગયું છે કે રીલ બનાવી ને ફોટોશૂટ કરવો ને પ્રિ હા
ખુબ બધું એ થાય છે.
અ લગ્ન નો સાચો આનંદ હા. લગ્ન નો સાચો આનંદ મોંઘા મોંઘી સજાવટ કે ખર્ચમાં નથી પરંતુ પરિવાર ના પ્રેમ, એકતા, આશીર્વાદ અને ખુશી માં છે.
હા.
હમ અંતમાં તો હું આટલું જ કહીશ કે આપડા લગ્ન પ્રસંગ ના રીતિ રિવાજો માત્ર પરંપરા નથી પરંતુ આપડા સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવારના મૂલ્યોની પ્રતિબંધી છે આ પરંપરાઓ આપડે પ્રેમ, સમ્માન જવાબદારી અને સંબ સંબંધોની મહત્વ શી ખ્વો શીખવે છે આપણને.
હા જોઈએ તે તો બહુ લગન નું રીતે રિવાજ કેવું જોકે અહીંયા બહુ ઘણી મજા આવે છે. લોકોના ઘેરવા તો તે દિવસ્ત તો કઈ નીકળી જાય છે તો ધ્યાન બ ના આવે.
હા આપડે કેટલા ટાઈમ થી રાહ જોતા હોય કે હમણાં લગન આવશે હમણાં લગન આવશે પ પ છી જયારે લગન આવ્યા ત્યારે ઈ એવા તણ જ દિવસમાં પૂરા થઈ જાય છે. વટ ટોફટ જાય છે એ દિવસો તો.
થઈ જાય છે બતાર બધા જણા એક સાથે આવે છે. એની જે લોકો નીચે રે નેરીતિ રી તેમમાંથી દેધ મેમોરી ખુબ મ મસ્ત બની જાય છે.
હા પરંપરાએ આપ પડુ ગૌરવ છે અને તેને જાળવી રાખવી એ આપડી જવાબદારી છે એમ.
હા હા એમ કેવાય.
હા ચાલો મને તમારી સાથે વાત કરવામાં મજા આયવી આજના બધ ધા રીતિ રિવાજો બધા સાંભળવા મયળા પાછા.
હા પછી મળશું મને પણ સારું લાગે તમારી હા સાથે બોલીને.
હા ચાલો બીજા ટોપિક ઉપર બીજા કોક દિવસે વાત કરશું આપડે. હા જય શ્રી ક્રશ્ર્ન બાય.
બાય.